તમારે કેમ છે?
બસમાં હા હા તો આજ જેનો આપડો ટો છે કઈ વ્યવસ્થાપન બરાબર હા તો તો
કરી તો પેલા એવું તો કઈ હતું નહ સમય જેવું તો આ વૈજ્ઞાનિકો એ કઈક એવી શોધ કરી કે જ્યાંથી સમય નું હેમ પેલા તો પેલા ની વાત કરીએ આમ ઐતિહાસિક ની પેલા જે એમ કે પેલા એક આપડી એક સભ્યતા હતી. સિંધુ સભ્યતા કરીને તો એમાં કેવું હતું કે ત્યારે તો હજી તો બધા લોકો પૃથ્વી પર ઘણા બધા આદિવાસી લોકો રહેતા હતા અને ધીરે ધીરે. એવડા લોકો અગ્નિ ની શોધ કરી અને ધીમે ધીમે પછી એવડા લોકો જયારે ધીમે ધીમે આગળ આવ્યા એટલે નવી નવી વસ્તુથી પરિચિત થયા અને ધીમે ધીમે એ વસ્તુને ઓળખતા થયા એટલે પછી. એવડા લોકો એ પછી પેલા તો આ બધું સમય હતો એવું તો કઈ હતું નહિ પેલા તો દિવસ અને રાત એના રીતે જ થતી હતી. એ તો પેલા બધું હતું જ એમ એવડા લોકો પછી. એ રીતે ઓળખતા હતા. કે સૂરજ ઉગે છે, અને સૂરજ આત્મે છે, ત્યારે રાત પડી જાય છે. અને દિવસ થાય છે તો એ રીતે એડા લોકો નક્કી કરતા થાય. તો એ પરથી કહી શકાય કે પેલા તો એવું કઈ સમય નું હતું નહિ પરંતુ ધીમે ધીમે. પછી જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવી. તો એમ એમ પછી સમય દર્શાવવામાં આવ્યો કે આ આટલા વાગે આમ. ખોટલા વાગે એ રીતે હોય. આ બધી એ વસ્તુ છે, આખી રશિયા થી લેવામાં આવેલી હતી. ત્યાંથી પછી સમય નક્કી કર્યો હતો. એટલે અત્યારે એ પ્રમાણે આખું સમય નું ચાલે છે, અત્યારે સર્કલ આખ એમને સમયને ક્યારે પણ આપડે રોકી શકતા નથી. એમ એટલે એ પણ એક વસ્તુ છે. એટલે સમય તો એની રીતે જ પસાર થતો તો હોય જાય. એટલે શું કેહેશો એના ઉપર તમે?
હા તમે જે કહ્યું એ વાત તમારી સાચી જ છે. પેલાના જમાનામાં જે લોકો દિવસ રાતે સૂરજ ઉગ્યા અને સૂરજ આથમે એ પ્રમાણે કરતા હતા. અને હાલમાં બધી આધુનિક ટેકનોલોજીના કારણે હવે ઘડિયાળ આવ્યું છે. એના કારણે લોકો સમય જોઈને- અ એમનો સમય પસાર થતો હોય છે, કે હાલમાં આટલા વાગ્યા છે. જયારે પહેલાના સમયમાં કેવું હતું કે લોકો જયારે સુરજ આમ એકદમ આમ વચોવચ સ્થિત હોય ત્યારે એ લોકો નો સમય બાર વાગ્યા છે રીતે લોકો પોતાના રીતે સમયને જાણતા હતા. અને આજના આજના યુગમાં તે ઘડિયાળ આવ્યુ છે. એટલે લોકો એ ઘડિયાળ દ્વારા આધુનિક ટેકનોલોજી ના દ્વારા બનાવવામાં આવેલો આ ઘડિયાળ દ્વારા લોકોને ખબર પડે છે કે હાલમાં આટલો સમય થયો છે.
હા. બિલકુલ બિલકુલ. ને વાત કરી તમે મ કે પછી અમુક વસ્તુ પછી અત્યારે તમે જુઓ તો આપડું જે પણ રોજિંદા જીવનનું જે પણ આપણું કાર્ય હોય છે. ઘણાનું કોઈ સ્ટુડન્ટ હોય છે તો કોઈ પછી જોબ કર જોબ ર જતું હોય છે તો બધું અત્યારે તમે જોતા હશો તો બધું ટાઈમ પ્રમાણે ચાલતું હોય છે. કે વેલા આટલા વાગે ચાર વાગે કે પછી છ વાગે સવાર વહેલા ઉઠી જવાનું હોય છે. પછી ટાઈમ પ્રમાણે એ વસ્તુ જેમ કે નાહવાનું ધોવાનું હોય કે પછી જમવાનું નાસ્તો કરવાનો હોય તો નાસ્તો કરીને પછી આઠ વાગ્યા ન કઈક ઘણા ને સાત વાગ્યા નો હોય કે આઠ વાગ્યાનો ટાઈમ હોય તો બધા પોતપ પોતાની રીતે કોઈ ધંધે કે કોઈ જોબ ઉપર કે પછી કોઈ વ્યક્તિ સ્કૂલ ઉપર જતો હોય છે કે કોઈ વ્યક્તિ કોલેજ પર નીકળી જતો. હોય એટલે બધું ટાઈમ પ્રમાણે જ ચાલ હોય છે એમ એટલે દરેક લોકો ન જીવન આખું અત્યારે સમય ઉપર જ જતું. ર છે એમ એટલે હવે તો કેવું થાય છે તમને પણ ખ્યાલ હશે કે હમણાં હમણાં એવી ઘણી બધી. જેમ કે આજ ઋતુ ની વાત કરીએ તો ચોમાસામાં ક્યારેક એવું પણ વાતાવરણ થઇ જતું હોય છે કે સવારે ઠંડી પડતી હોય છે ને બપોરે તડકો હોય. ને સાંજે પછી ક્યારેક વરસાદ હોય ક્યારેક પછી વધારે પવન હોય તો એમાં ક્યારેક જો સમય ના હોય તો પછી નક્કી જ ના કરી શકાય કે ક્યારે ખટલા વાગયા છે એટલે એ પણ અત્યારે બધું એવું વાતાવરણ થઈ ગયું છે એમ તો શું કેજો તમે એના ઉપર?
હા એ વાત તમે જે કહ્યું એ સાચું છે. અને હાલમાં તો જો કંપનીમાં જવું હોય કે કોલેજે જવું હોય તેમાં પણ ટાઈમ ફિક્સ જ છે કે આ સમય થી આટલા સમય સુધી આપડે ત્યાં રવાનું અને આટલા ટાઈમથી આટલા ટાઈમ વર્ક કરવું હોય તો વર્ક અને સ્ટડી કરવી હોય તો સ્ટડી એ માટે પણ આપણે સમય નક્કી કરવો પડે છે અને જો આપણે કોઈ એક્ઝામ માટેની તૈયારી કરતા હોઈએ તો પણ એમાં આપણે રોજ જે આટલા થી આટલા કલાક વાંચવું એ પણ એક સમયની સ્થિતિ દર્શાવતું હોય છે
હા બિલકુલ બિલકુલ કેમ કે અમુક ઘણા બધા અ સમય પ્રમાણે બધું સિડ્યુલ હોય છે ઘણા લોકોનું એ માટે એટલે પછી ક્યારેક એવું પણ ઘર તમારી જોડેી થણું હોય છે છેને મારી જોડે પણ એવું ઘણી વાર એવું બનેલું હોય કે ક્યારેક અમુક કામ હોય આપડે તો પછી અચાનક જ કઈક એવી સિચ્યુએશન કે કઈક એવી પ્રોબ્લેમ આવી જાય તો આપડું જે રોજિંદા જીવનનું જેમ કે જોબ ઉપર તમે જતા હોવ કે કોઈ વ્યક્તિ સ્કૂલ ઉપર જતું હોય તો એનું રજ જિંદા જીવનનું જે કાર્ય છે પછી ખોરવાઈ જતું હોય છે એટલે એ પણ ક્યારેક સમય ના લીધે મારે જ આજે એવું થયેલું કે સમય ના લીધે જેમ કે સવારે આઠ વાગે અમારે લાઈબ્રેરી ઓપન થાય તો આઠ આઠ વાગે અમે ત્યાં પહોંચી જતા હોયી એમ. હમણાં થી પછી ક્લાસીસ ચાલુ હોય છે એટલે આઠ થી દસ ક્લાસીસ જવાનું હોય છે અને રસ્તામાં અડધો કલાક જતો રહેે છે એમ તો પછી અચાનક જ પછી પાણી ભરાતા પછી પ્રોબ્લેમ એવી થઈ કે પછી ત્યાંથી નીકળી જ ના શકે કેમ એટલે પછી બાર સાડા બાર જેવું થઈ ગયું હતું એમ ત્યાં જ પછી એ એક વાગ્યા પછી લાયબ્રેરી આવ્યા ને પછી આખું આમ અંદર થી પછી એવું નર્વસ ફીલ થતું હોય છે કે આપડું જે રોજિંદા જીવનનું કામ હોય ને પછી કેટલો ટાઈમ જતો રે એમ તો પછી અંદર થવું થાય હ થાકી જતા હોય એમ અંદર થી જ આમ ભાંગી જઈએ છીએ એમ એટલે ક્યારેક આપડું સીડ્યુલ આખું વિખાય જાય એટલે આપણને પણ અલગ જ એમ એમ થાય કે હવે આજે કઈક કરવું જ નથી એટલે એવું પણ મારી જોડે પણ થયેલું છે આજે તમે શું કેશો?
હા એ પણ સાચું છે મારી જોડે પણ ઘણી વાર એવું થયું છે જયારે કોલેજમાં જવાનું થાય ત્યારે આમ બસ નો આપડે વેટ કરીએ અને બસ જલ્દી ના આવે તો આપણો ટાઈમ એમ જ વેસ્ટ થઈ જતો હોય છે અને સમય નીકળી જતો હોય છે આપણે કોલેજ જવામાં લેટ થઈ જતા હોય છે એના કારણે આમ આપણેે જેમ જોઈએ તો આપણને એમ સમય ન ખબર પડે છે કે હા આટલા ટાઈમે બસ આવશે તો તે પ્રમાણે આપણે સ્ટોપ પર જતા રહેવું પડે છે ને એમ બધું છે તમારે એના વિશે બીજું શું કેવું છે.
હા બિલકુલ કેમ કે અત્યારે જુઓ તો બસ ની પણ બહુ બધી સમસ્યાઓતી તે હોય છે કે ટાઈમ ઉપર ના આવતી હોય કે પછી અત્યારે તો જનરલી તમને પણ ખ્યાલ હશે કે મોટા મોટા સિટીઓ હોય છે એમાં પણ આટલી બધી વસ્તી વધી ગઈ છે જેના કારણે બસ ગમે એટલી મૂકીએ તો એમ કઈ ફ ફરક નથી પડે એમ. એટલે એમાં તો પછી ટ્રાફિક તો થવાની જ છે એમ પરંતુ મારું એ કેવાનું એમ છે કે લોકો બસ પણ જો ટાઈમ પ્રમાણે આવી જતી હોય તો તો વધારે સારું પડે અને ટ્રાફિકમાં પણ થોડીક રાહત મળે એમ અને જે પણ લોકો વેઇટ કરતા હોય છે એના માટે પણ બઉ સારી વસ્તુ કેહેવાય છે એટલે એ પણ વ્યવસ્થા એમાં જો એ વ્યવસ્ થા જાળવી રાખે તો વધારે સારું પડે એમ કે દરેક વસ્ત ટાઈમ પ્રમાણે થતી હોય તો બઉ આમ તમારો દિવસ પણ કઈક અલગ જ જતો હોય છે એમ. જયારે ક્યારેક એવું થતું હોય છે જયારે આપડ સ્ટેશન ઉપર પહોંચતા હોય જય્યારે જ બસ આપણને મળી જતી હોય તો ત્યારે અંદરથી એમ થતું હોય છે કે આજે પેલી વાર બસ મળી છે એમ એટલે એ પણ એક અલગ જ મજા હોય છે એમ. કોલેજ લાઈફમાં તો એવું બઉ વા ઘણી વાર થતું જ હોય ને. ડેલી ચાલુ જ હોય એવું કોલેજ લાઈફમાં તો. જતા હોય એટલે ક્યારેક બસ મોડી જતી હોય ક્યારેક વેલી આવી જાય ને. ક્યારેક તો એવું બી થતું હોય કે બસ જ ના આવે એમ. તો એક બે ત્રણ કલાક તો એમ જ ત્યાં જ નીકળી જતી હોય છે એટલે પછી એમ એમ થાય કે હવે જવું જ નથી એમ એટલે એ પ્રકારનું ક્યારેક બહુ થતું હોય છે તમે શું કેશો એના ઉપર.
હા એ વાત તો તમારી સાચી છે અને આજના સમયમાં નહી પણ ક્યારથી જ આ સમય આપણા માટે ખુબ જ કીમ તી છે. સમય જ ના આપણેે પણ રહ્યો હોય તો આપણે કોઈ કાર્ય પણ નથી કરી શકતા. કારણ કે આપણે કોઈ કાર્યમાં વ્યસ્ત હોય અને આપણને સમયનું જ ના જ્ઞાન ના હોય તો આપણે આગળ બીજી પ્રવૃત્તિ કઈ રીતના કરી શકીએ. જો એ સમયનો સમય આપણે નિશ્ચિત રાખીશું અને આટલા સમયમાં આ કાર્ય અને આટલા સમયમાં આ કાર્ય એવું આપણે નિશ્ચિત કરીશું તો આપણે જે કાર્ય પૂર્ણ કરવા માંગે છીએ તે પૂર્ણ કરી શકશું.
હા બિલકુલ-બિલકુલ કેમ કે ઘણા બધા પોતાના ધંધાથી કોઈ વ્યક્તિ જતો હોય કે પોતાના રોજ જિંદા જીવનમાં જે પણ કાર્ય કરતો હોય છે તો યોગ્ય રીતે પાર પાડી શકે પોતાના કાર્યોને યોગ્ય રીતે પૂર્ણતા તરફ આગળ વધી શકે તો એ પણ એક સારી વસ્તુ છે અને સમય પ્રમાણે તો બધાને ચાલવું જ પડશે કેમ કે સમયને રોકી તો નથી શકાતો એટલે એ પણ છે એટલે પાછા મળીશું આગળ સારું આવજો.
સારું ચાલજો.